એ ક્યાં છે?
હા કોલેજ ભતા વિંગ
મેં અહિયાં હોસ્ટેલ પર જ છે.
હોસ્ટેલમાં હું કરે હમ બેસીને આરામ કે?
વરસાદ બો આવે તો શું કરીએ પછી.
હમ કેટલા બઉ પડે કે વરસાદ?
હા પડે ને બહુ જ.
હમ હમ ખવાનું બવાનું ખાધુ?
હ જમી લીધું જમી લીધું તમે?
હ અમમે હો જમી લીધું શું ખાધું આજે?
એમ તો ચોખા ના પૂડા હતા ને ચણાનું શાખ હો તું.
હમ કેવું હતું કેવું બનાવેલું?
સારું બનાવે પણ થોડું કેવાય તીખું ની હોય મોળું હોય.
હમ હમ
એટલે થોડું બરાબર ની લાગે.
હોસ્ટલમાં કોઈ બનાવે આપે કે કેવું?
હા બનાવે આપે ને એક મેમ છે ને બનાવે આપે છે.
હમ કાયમ માટે બનાવવા મૂકેલ કે.
હા દરરોજ સવારે આવે ને પછી બનાવીને દસ અગિયાર વાગે જાય પછી. હમ
સારું કેવાય ત્યારે તો ડેલી અલગ અલગ અહે ને.
હા
હમ
તમે હું કરતા છે?
કઈ નઈ એમજ મેં હા કોલેજ પર.
લેક્ચર વેક્ચર ચાલે કે એમ જ ફર્યા કરતો છે?
ચાલતા છે હ વધારે સ્ટુડન્ટ તો આવે નહીં.
હા હ
મેં કેવુ કોલ કરીને જોવુ શું કરે તે?
હ
તબિયત પાણી કેવી છે?
હમ બરાબર છે, તમે?
ઠંડી નું વાતાવરણ એટલે શરદી ખાસી જેવી થોડી થોડી.
હમ ઘેર જવાનો કે નહી ઘેર?
ઘરે જવા પડહે ભાત રો પા નુ બાકી જે પપ્પા લોકો કેતા હતા.
હમ મેં તો હમણાં જ ઘેરે જેય ઓયવો બે દિવસ પહેલા જ.
એવ રે
હા
કેવું ઘર ચાલની હાથ હાલ ચાલ કેવી છે?
હ છે ને બધા રોપડી ચાલુ છે. એમ તો અડધું રોપાઈ ગેલું છે અડધું બા
હમ
વરસાદ હારો આવતો છે તો રોપાઈ જહે બે દિવસમાં.
તો તું રોપીને આવ્યો કે એમ જ
એ તો પપ્પા હે થોડીક મદદ કયરી.
હમ્મ
ખેડવાનું ને એવું.
હમ્મ.
હમ્મ
મને હો જવા પડે થોડીક મદદ જેવી કરી લાગુ. બેક દિવસમાં
હવે લેક્ચર ક્યારે ચાલુ
હવે જીરીક વાર રે ને ચાલુ થહે જ પાંચ દસ મિનિટમાં
હમ્મ
આવે તો હો સર લોકો ભણાવ્યા જ કરે.
ફરવા બરવા જવાય કે ની આઈટમાં આ બાજુ
જવાય ને તો તે દિવસે પ્લાન બનાવેલી તો ગેલો કેની
ની જવાયુ
કેમ જવાનો હતો ને
ની ની વરસાદ બો આવતો હતો ને પાછું વરસાદ માં મજા નઈ આવે
હમ્મ
એક તો ફરેલા ની વરસાદ માં એટલે નીકળી બીકળી જવાય પાણીમાં તો તરત જ તાવ ભરાઈ આવે શેવર ફેવર થઈ જાય
જીરીક વરસાદ માં તો શરદી ખાસી તો ચાલુ થાય કે
હમ્મ
એટલે તે વરસાદમાં ફરવાની કંટાળ આવે
તમારા ગામ બાજુ ફરવાવાના હતા પણ પછી વરસાદ જ એટલો પછી તું બી ઘરે નહી આવે પછી
કેતે તો ને કે જવાનો ફરવા તો આવતે
હમ્મ
હવે હું રે આ ચોમાસું વરસાદ બહુ આવે એટલે નીકળવાનું કંટાળ આવે ને કોલેજ પર રહો તો જવાનું મન જેવુ ની થાય જેમ તેમ કરીને આમ
હા
ગઈ કાલે તો બહુ વરસાદ હતો એટલે તો રજા પાડી આવેલો જ ની આખો દિવસ ઊંઘી ઊંઘી ને કાયડો
શાંતિ છે ને
સે સે શાંતિ તમારે કેવું છે હાલ ચાલ
બધું બરાબર છે.
હમ્મ
પણ વરસાદ બહુ છે એટલે બહાર નીકળવાની મજા નઈ આવે.
એમ તો મજા હ રે ફરવા બરવાની ફ્રેન્ડ લોકો જોડે
ફરવા જવાનું પણ હવે બધા તો સ્કૂલ માં અને કોલેજમાં ને એવા ગયા એટલે ઘરે એકલો જ છે.
હમ્મ ધરે છે મે કેમ હોસ્ટેલ પર
ઘરે જ છું
હમ્મ મમ્મી પપ્પા ને મદદ કરે કે હું
ને
તો હું કરે ઘેરે
બેસીને કાલે આખો દિવસ, મોબાઈલ જો ને ટીવી જોવ બીજુ હુ?
મમ્મી પપ પપ ને મદદ કરી લાગવાનું ભાત રોપવાનું ઢોર ને ચારવા જવાનું એવું બધું,
એવું બધું મને નહ આવડે.
કોને આવડે તો?
તમને આવડતું હશે?
શું કરું? મજબૂરી માં જવું પડે પછી કઈ નઈ જાય તો
કોઈ ન પ અથવા તો ચાલે ચાલ તો તોતરી કેમી અને એ કીધું થોજે વા હલો?
હમ
આ બાજુ ફ્રેન્ડ લોકો આવ્યા એટલે થોડો અવાજ કઈ નહી
હમ વરસાદ પડે કે બ બધા
પછી બતાવી ને ગયા બીજું તો હું, ચાલ ચાલ તો કઈ પૂછે નહી પછી,
હમ એવું જ રે પોતપતના મોબાઈલમાં બીજી બધા તો એ હાલ ચાલ થોડુંક પૂછ રે?
હમ
હમ
હું જમવામાં હું બનાવેલો? હું જમી આવેલો?
દાળ, ભાત, શાક, રાટલી.
ઓહો હો હો આટલું બધું ખાઈ ગયો?
હરી હોસ્ટલમાં આપ્યા કરે ડેલી બટાકા
હમ તને બટાકા બહ ભાવે ને? એટલે તને આપતા હશે?
બટાકા ની હવે ભાવે પણ દરજ આપે પછી ખાવા પડ હોસ્ટેલ માંથી.
હમ હ હોસ્ટેલ લઈ એટલે? યાદગાર હોય એમ જે મજા છે તે? હા જે મજા છે તે હોટેલ ની જ મજા છે એમવ
હમ તું ક્યાં રહેવાનું હોસ્ટેલ ફેર?
હવે ખબર નહી બે ત્રણ દિવસ પછી આવી રેવા.
હમ હોસ્ટલ મા મજા માનવા જલ્દી આવ.
હમ વરસાદ જેટલો હો તો પછી કેવી રીતે આવો? અમારે ત્યાં તો ગામમાં તો પાછો પેલો પુલ તો ડૂબી જાય. વરસાડ એટલો આવે એટલે ખુબ પૂર આવે. બધું તણા ગી
હમ એક ગામમાં એક ગામ થી બીજું ગામમાં જવાય હોય ને
હા
હમ તો પછીની હમ હા ત લોકો પછી બીમાર કઈ એવું ઈમરજન્સી માં ત્યારે પછી હું લોકો કરે?
પેલો ઉપર જાય એમ કપરાડા સાયજ ઉપથી જ જાય. હા આમ પણ કાયમ માટે થોડું હોય એમ. એક દિવસ માટે હોય એટલો વરસાદ આવે તો, ટાઈમ માટે નહી રહે એમ.
પણ કઈક વખત એમ ઇમરજન્સી બહ છેાય તો પછી હમ હમ
હમ એ બાજુ જઈ રેવાય
હ ત્યાંથી જતા હૈ ને એકસો આઠ ને એવી આવે કે ચોમાસામાં
હા આવે હ
હ કેમરમાં હમ
રસ્તા સારા છે પણ જે વચ્ચે નદી આવે ને એમાં પૂર વાળો એટલે એમાં પ્રોબ્લેમ થાય એ તો બધું બરાબર છે
હમ હમ
હવે તો પાછો મોટો રસ્તો અમારા બાજુ બનોનો તમને ખબર
નહી ખબર ક્યારે ચાલુ કે કામ
કામ ચાલુ છે પણ હવે ખબર નઈ બે લેન વાળો બનવાનો છે. એટલે અડધું બનાવી મૂકેલું છે ને હવે શું કેવાય પાકોું થવાય એટલે એ પેલું પત્રરાને એવા લખી મૂકેલા છે એમ
હમ હ
દબાઈ જ એટલે આવતા વર્ષે આ રીતે ડામર લખીને બનાવે
હમ પછી મુસાફરી કરવામાં સારું કે
હમ
હમ અમારી બાજુ એમ તો સારો રહેશે આવા જવા માટે
હમ તો આ આવતે મહિને ફરવાનું જેવું પ્લાન કરો ને
તો કં ફરવા જવાના કઈ બાજુ
નવ ઓગસ્ટ ની રજા જેવી મળતી હોય તો
હા તે દિવસે તો મજા આવેને ફરની
કેમ સાપુતારા આપડે ની ગયેલા તે દિવસે તો નવ તારીખે જઈએ એમ
હ તો કઈ નઈ બનાવીએ ને પ્લાન
હમ ફડ લોકોને કહી દેજે અમારા અમારા ત્યાંને તો બધાને કીધું જ છે રજા પાડજો તે દિવસે એમ
હમ
તમે બી રજા પાડતા હોય તો પછી હાથે ફરી આવીએ
પણ એમાં તો હું રેનવ તારીખે તે રજા જ રહી ને બધાની એ તો આપડો દિવસ કેવાય ન ઓગસ્ટ એટલે આદિવાસી દિવસે
હમ
કઈ ન ફરી ને તે દિવસે મોજ માણીએે
હમ બી તો ક્યા ફરવાનું જેવું તો
કરવાવાનું
હા પેલી બાજુ હ ગિરાધોધ છે ગિરાધોધ ફરી આવીએ પછી બીજું હું
હમ હ પણ જોયા નહ હમ આપડું હું રે આદિવાસી એક સંગઠન થઈને જો રેલી કાઢે તેમાં જઈું ને
હા
પછી ફરવા જવું એમ દવાક સાંજે જેવું સવારે રેલી બેેલી કાઢે તો એમાં જવું
હમ
તવી
તો શું કરીએ તે દિવસ નું પ્લાન પછી વાત કરીએનું
હમ
હવે તમાર લેક્ચર નો ટાઈમ ક્યારે છે થઈ ગયોું છે તને હા તો ચાલ તો પછી કોલ કરજો
હા કઈ નહી કે ચાલ બાય
બાય બાય